હમ. કેમ છો? હમ.
મજામાં તમે કેમ છો?
હમ મજામાં. દિવાલી નજીક આવી રહી છે, એટલે એ ન્ટ વધી ગયા છે.
હા મને પણ દિવાળીની બહ રોજ રાહ હોય છે.
હમ તમારો? તારો ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી છે.
હા બહ ફેવટ છે તને?
હમ, મને પણ દિવાળી સૌથી વધુ ગને છ દિ આવતા પહેલા થી પેલા થી જ ઘરમાં તૈયારી શરુ થઈ જાય છે.
કેવી શુરૂઆત થાય છે. મમ્મી તો પુરા ઘરની સાફ વાઈ કરવે તો કરે. કરાવે છે.
હમ આ તો વાત તમાર સાચી છે અને ઘરની ઓલ્ડ વસ્તુ પણ બહાર નીકળી છે. દિવાલી પેલા ઘરને ક્લિન અને ડેકોરેટ કરવું ઇમ્પોર્ટન્ટ માને છે. તમે ઘર તમે ઘર સજાઓ છો?
હા લાાઈટિંગ અને રંગોલી થી, અ મને રંગોલી બનાવી બહ ગમે છે. અને સારી રંગોલી બનાવતા આવડ છે આવડે છે.
હા-હા મને-મને પણ રંગોલી બનાવવાનું ગમે છે, આ માટે થોડી ઘણી આવડે છે, યુટ્યુબ જોઈને આઈડિયાસ લાવું છું.
અ સ્માર્ટ છે સ્માર્ટ છે તને દિવાલિમાં કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે
મને દિવાલી ના લાઈટસ રાત્રે બો કેટલું બ્યુટિફુલ લાગે છે.
અ પુરા ઇન્ડિયામાં લાાઈટિંગ હોય ત્યારે બો સરસ લાગે.
આ તો વાત તમારી સાચી છે, આ દિવાલીને ફેસ્ટિવલ ઓ લઇટ પણ કહે છે ને.
હા તને દિયા દિયા ગમે છે.
હા મને દિયા બહુ ગમે છે, અને તમે
મને પણ. ટ્રેડિશનલ યા વધુ ગમે.
હા કેન્ડલ કરતા દિયા વધુ સુંદર લાગે છે અને પોઝિટિવ ફિલિંગ આવે છે. તમે લક્ષ્મી પૂજન કરો છો દિવાલીમાં?
હા દરેક વર્ષ ફેમલી સાથે કરીએ છીએ અમે પણ પૂજા પછી મીઠાઈ ખાવાની મજા આવે.
તમારી સાચે છે હું પણ અ આપણા ઘરમાં અ દરેક દિવસ ફેમિલી સાથે લક્ષ્મી પૂજન કરું છું અને પછી મીઠાઈ પણ ખાવ છું. બવ મજા આવે છે.
બો સારા અ તને કઈ મીઠાઈ સૌથી વધુ ગમે?
મને કાજુ કત્લી મારો ફેવરેટ છે આ બવ ટેસ્ટી લાગે છે અને તમારું?
મને ગુલાબજામુન ગમે છે.
વાહ આ પણ બવ સરસ મિઠાઈ હોય છે ગુલાબ જામુન.
હમ્મ.
દિવાલીમાં રિલેટિવ્સ ના ઘરે જવાનું થાય છે?
હા બધાને અ મલવા જાય છીએ.
હા અને તો એના બધા હેપ્પી દિવાલી કહે છે ને તો
હા. ફેસ્ટિવલ હોય છે તમે નાવા કપડા પણ ખરીદો છો.
હા, હું નવા કપડાં ખરીદુ છું. દિવાલીમાં શોપિંગ તો કમ્પલસરી હોય છે ને, મને અને ત તમે શો પિંગ કરવા જોઈએ?
હા મને પણ શોપિંગ બો ગમે છે તને ટ્રેડિશનલ ક્લોથ ગમે છે?
દિવાલીમાં એથિકવિયર સારું લાગે છે.
અ તને ફટાકા ફોડવા ગમે છે?
હા મને પેલા બવ ગમ ગમતા હતા હવે ઓછું ગમ્યા છે.
કેમ?
કેમ કે પોલ્યુશન અને અવાજને કારણે. અને એન્વાયરમેન્ટ પર અસર થાય પડે છે.
સેફ્ટી બો ઇમ્પોર્ટન્ટ છે અ કેરલેસ રીતે ફટાકા ફોડવા જોખમ ભર્યું છે અને કઈ અ ફટાકા ગમ્યા ગ ગમ્યા હતા પેલા?
અ મને ફૂલઝડી અને ચકરી બઉ ગમ. આ ગમતા હતા અને તમે.
મને તો રોકેટ જ. બઉ ગમે રોકેટ સ્કાયમાં જાયને પારટી ત્યારે મસ્ત લાગે.
હમ્મ આ તો વાત સા ચી છે પણ હવે એક. ઇકો ફ્રેન્ડલી દિવાળ ઉજવાય જોઈએ ઇકો. ફ્રેન્ડલી દિવાલી સારી હોય. છે.
હમ્મ બઉ ઓછા ફટાકા અ અને વ તો દિયા અને લઇટિંગ પોલ્યુશન પણ ઓછું થાય અને પ્રાનીઓને પણ ડર ના લાગે.
હમ સાચું ડોગ્સ અને બર્ડ ને ઘણી તકલીફ હોય છે. તને દિવાળી વે કેશન ગમે છે.
બઉ અ હોમવર્ક કરતા હતા વેકેશનમાં અ
હમ સેમ હું પણ દિવાલી કે દિવાલી વેકેશનમાં હોમવર્ક ક્લાસમાં કરીશ દિવાલીમાં સ્કૂલમાં સેલિબ્રેશન થતું હતું.
આ રંગોલી કોમ્પિટશન અને ટ્રેડિશનલ ડે મને સ્કૂલની દિવાલી સેલબ્રેશનની યાદ આવે છે ફ્રેન્ડ્સ સાથે બઉ મસ્તી થતી હતી અ તમે દિવાલી કાર્ડ બનાવતા હતા.
હા આ તો વાત તમારી સાચી છે દિવા અ સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન અલગ જોએ છે ફ્રેન્ડ સાથે શોધી તો બઉ મજા આવે છે અને મને દિવાળી કાર્ડ બનાવતા જોઈએ ગમે છે ડ્રોઈંગ ક્લાસમાં હેન્ડમેડ કાર્ટસની મજા અલગ હોય તી.
અ હવે મોસ્ટલી ડિજિટલ વિઝ થાય ગયા છે અ વોટ્સપ અને ઇન્સ્ટાગ્રામ પણ ટેકનોજીથી વધુ ઈઝી થય ગયું છે તે દિવાલી ની સૌથી સારી મેમોરી કઈ છે?
મારી ફેમલી સાથે દિયા પ્રગતિ કરવાના કરવાની અને તમારું
તો ફેમિલી સાથે તો ફટાકા ફોડું મીઠાઈ ખાધું આ પણ અને કઝીન સાથે મસ્તી કરવાની યાદ ગમે છે.
વાહ. દિવાલી ફેમલીને એક સાથે લાવે છે તમને શું લાગે છે?
મને બી આવું સાચી વાત છે બિલકુલ અ તને દિવાળી નો હિસ્ટ્રી ખબર છે?
થોડી ઘણી ખબર છે મને ભગવાન રામ ચૌદ વરસ નો વનવાસ પૂરો કર્યો અયોધ્યા પાછા આવ આવ્યા હતા એટલે લોકોએ દિયા પ્રગ પ્રગટ્યા કર્યા હતા
અ એટલે દિવાલી ખુશી અને વિજય નું પ્ર પ્રતિક છે
હમ સાચી વાત
નેસ પર લાઇટની જીત તું અને બુરાઈ પર સચ્ચાઈની જીત કહીશ કહીશ છે એના તને લાગે છે કે ફેસ્ટિવલ ઇમ્પોર્ટન્ટ છે
હા કારણ કે એ લોકોને અ નજીક લાવે છે અને કલ્ચર પણ જુદાવેલું રહે છે
હમ બિલકુલ દિવાલીમાં લોકો ઘરે સ્વીટ બનાવે છે ને
હા મમ્મી ઘણી વસ્તુ બનાવે છે અ જેમ કે ચકરી સેવ અને મીઠાઈયા ગુજરાતી સ્નેક્સની મજા એ અલગ હોય છે દિવાળી પછી શું વર વરસ વરસ આવે છે
હા તો વાત તમારી સાચી છે ગુજરાતી ન્યૂ ઈયર એ દિવસે બધાના મળવા જઈએ છે અને મોટો લોકો આશીર્વાદ આપે છે તને સવારે જલ્દી ઉઠવા ગમે છે?
નોર્મલી નહી પણ અહ જીવન હોય એટલે જાઓ
તને લાગે છે કે દિવાળી બધા ફેસ્ટિવલ કરતા ખાસ છે?
મારા માટે તો હા
પણ અમ મારા માટે પણ હા હોય છે કારણ કે આ ફેસ્ટિવલમાં ખુશી, ફેમિલી ટાઈમ અને સેલિબ્રેશન વધુ હોય છે
તો આ વર્ષની દિવાળી માટે એક્સાઈટેડ છે?
બવ એક્સાયટેડ હતા
વાહ ચલો પછી મળીશ ને વાત કરી્યા
ઓકે ઓકે ઠીક છે
ઠીક છે